મારો અવાજ આવી રહ્યો છે તમને? તમારો પણ મને અવાજ સ્પષ્ટ રીતે આવી રહ્યો છે. તો હું આજે અમારા શહેરની અને ગામડાની જે વાતો છે તે તમને કહેવા માંગુ છું. તો હું અત્યારે તો શહેરમાં રમું છુ. રહું છો અને તમે ગામડામાં રહો છો તો હું તમને એ કહેવા માંગુ છું કે અત્યારે અમારા શહેરમાં એટલું ઘણું પ્રદુષણ થઈ રહ્યું છે કે અત્યારે અમને પૂરતો શ્વાસ પણ નથી લેવાતો અને અમને અમે એટલી બધી હાઈટ પર રહીએ છીએ એટલે હાઈટની બિલ્ડિંગ પર રહીએ કે ત્યાં હવાનું પણ અવર જવર એટલો નથી થતો અને જેના કારણે શુ ઓક્સિજન લેવલ ખુબ ઘટી રહ્યું છે અમારા ઉપરના જે ફ્લેટ છે તેમાં તો અત્યારે અમે ખુબ ઘ મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ અને અમારા આજુબાજુ ઝાડવા તો પણ ખુબ ઓછી માત્રામાં છે. એના કારણે અમને ખુબ ઘણું નુકસાન થાય છે અને જેના કારણે અત્યારે તમે જોવા જાવ તો સે શહેરોમાં ઘણી મોંઘવારી પણ ઘણી છે. અમે ઘણી એવી મોંઘવારીનો સામનો કરી રહ્યા છીએ હું તો એવું માનું છું કે જો શહેરોમાં રોજગારી મેં મેળ હોય તો એ સારામાં સારું છે પરંતુ અહીં જ જો રહેવું હોય તો અહીં મોંઘવારી એટલી છે કે આપણે જેટલી રોજગારીમાં કમા તેનાથી ડબલ આપણો ખર્ચો થઈ જશે તો તમે હવે ગામમાં અત્યારે કેવું ચાલી રહ્યું છે.
હા અમારા ગામમાં સારું છે જેમ કે ખે તિ પાલન સારું છે અમે ગાયનેું પોએ છીએ એટલે અને થોડી ઘણી નાની મોટી નોકરી પણ કરે છે અને જેના લીધે જીવન ખૂબ જ સારું ચાલે છે અને ત્યાં ઝડવાનું પ્રમાણ ખુબ જ વધુ રહે છે એટલે એ એ સી ને એવું લાગતા તો મગજવાની પણ પણ શહેરમાં પણ એમ મન તો લાગી કે સારું છે કે કે ત્યાં ધંધાને એવા સારા ચાલે ત્યાં પબ્લિક ને એવું સારું ચાલે અને ગામડાઓમાં ધંધા થોડાક ઓછા ચાલે એટલે ગામડા જીવન પણ ખેતીવાડી થી મળ અને અન્ય જગ્યા કે સરકારી નોકરી કે તેવું કરવા પર જ ધ્યાન આપે છે એટલે ધંધાઓને તે ખુબ ઓછા ચાલે છે એટલે નોકરીને એવું કરવું એ પડે છે અને ખેતી ને એ કરવું પડે છે. અ એજ છે પણ ગામડાના જીવન એ ખુબ જ સારું છે. કેમ કે હરિયાલી થી માડીને અને શહેરના લોકો એકબીજાથી વાત પણ નથી કરતા કે આજુબાજુ શું ચાલે પણ ગામડા લોકો ખુબ સારું છે કે તેઓ એકબીજા ની મદદ પણ કરે છે.
મારી વાત એકદમ સાચી છે અત્યારે અમે જોવા જઈએ તો અત્યારે અમારે અહંની જ વાત લઈ લો તો સોસાયટી લોકો એવું કરે છે કે તેઓ આજુબાજુ વાળા ને કહેતા પણ નથી કોઈ વસ્તુ અને તેઓ પોત પોતાના રીતે ફેમિ મેમ્બર્સ લોકો બધું પતાવી લે છે અત્યારેરે મારી જે સોસાયટીમાં કથા રાખવામાં આવી હતી મારા મિત્ર ને તથા તો તેમણે કોઈને જાણ પણ ન કરી અને તેઓ પોતાના ફેમિલી મેમ્બર્સ થઈને તેઓએ પતાવી દીધું હતું જયારે ગામડામાં આપણે જોવા જઈએ તો એટલું સંગ તા છે કે લોકો આખું ગામને ભેગું કરે છે કે અમારા ઘરે કરતા આવજોને લોકો સૌ સાથે મળીને કથામાં આનંદ માણે છે અને તેઓ સાથે જમણવા લઈ સાથે બેસી ને તેઓ ખુબ આનંદ માને છે તો તે ખુબ જ સારી વસ્તુ કહેવાય તો એ જ કહેવાયુ કે અત્યારે શહેરોમાં એવું કશું રહ્યું જ નથી શહેરોમાં અત્યારે જોવા જઈએ તો મિત્રો પણ બધા એવા જ હોય છે કે તેઓ એકબીજાના પૈસા હડપવા માટે હોય છે તેઓ એવું નથી વિચારતા કે હું હું મારા મિત્રો માટે હું સારું કરું છું અને તું ખરાબ કરું છું. તે એકબીજાને પૈસા હડપવા માટે એકબીજાની પાછળ પડ્યા હોય છે કે આ વધારે પૈસા તો જોડ તરત પેલે ત્યારે ગામડામાં એવું નથી હોતું તો તમે શું કો છો તમારે ગામડામાંવું
નઈ નહી અમારા ગામમાં તો બહ સારા હોય છે જેમ કે આ મિત્ર પણ સારા આવે છે અને તેઓ ઘણી પ્રકારની મદદ પણ કરે છે જ્યારે પણ જરૂર પડી ત્યારે આવી જાય છે અને એ એવા મિત્ર હોવા જોઈએ અને ગામડાઓનું જીવન ખુબ જ સારું રહે છે અને એકબીજાની મદદની ભાવના એ લોકોને ખૂબ જ રહે છે તમે કીધું તેમ શહેરમાં તો એવું જ રહે છે કે ત્યાં કોમ્પિટિશન હોય છે કે ત્યાંનો ધંધો સારો ચાલવો જોઈએ કે એ એના લીધે એવું ચાલતું હોય છે. ગામડામાં એવું બધું ન હતું તેઓ લોકો નોકરી કરે છે ખેતી કરે છે અને નાના મોટા બિઝનેસ પણ કરે છે અને તેના લીધે એ જિંદગી ખુબ જ સારું રહે છે એટલું મોટા પ્રમાણમાં નથી તેઓની જિંદગી પણ ખુબ જ સારી છે જેમકે હું હમણાં ડુંગર પ્રદેશમાં ફરવા ગયો તો ત્યાં ત્યાં ખુબ જ સારું છે કે ત્યાંના પર્યટન પર જ આધાર રહે છે ચોમાસામાં ત્યાં ત્યાં ત્યાં વેચાણ પણ ખુબ સારું થાય છે અને તેના લીધે તે લોકો જિંદગી ખુબ જ ત્યાં નાના નાના ઘર નાના નાના ઘર પણ એવા લાગે કે કશ્મીરમાં આવી ગયા
તમારી વાત એકદમ સાચી છે પરંતુ અત્યારે અમારા શહેરોમાં જોવા જઈએ તો ઘોંઘાટનું પણ એટલું વધારે પ્રમાણ અવાજ પ્રદુષણ પણ એટલું બધું થઈ રહ્યું છે અને હવામાન પ્રદુષણ પણ એટલું જ થઈ રહ્યું છે અત્યારે શહેરોમાં ગાડી
લોકો ગાડીમાં જ એટલું બધું માને છે અને ગાડીઓ એટલી લઈને ફરે છે જેના કારણે અત્યારે જોવા જાવ તો ટ્રાફિક પણ એટલું વધી ગયું છે અમારા શહેરોમાં અને જેના કારણે અમે જોવા જઈએ બ પોરે તો અમારાથી સુવાતું પણ નથી એટલા લોકો હોર્ન મારે છે અને ઘોંઘાટ કરે છે અને રાત્રે પણ બધા લોકો મોડી રાતે સુધી ફરતા રહે છે અને જેના કારણે તેઓ ના હોર્નના અવાજ થી અમને ઊંઘ નથી આવતી અને તેઓ એટલી જોર જોરમાં ગાડીઓને રેસ કરે છે કે અમે ઊંઘેલા હોઈએ તો અમારી ઊંઘ પણ ઉડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે તો હું તો એવું જ મા નું છું કે શહેરોમાં આવું બધું લોગો સ ચાલે છે અને લોકો મોર્ડર્ન સમજે છે પોતાને પરંતુ આ મોડર્ન તરીકાને લીધે જે અત્યારે ગેરકાયદેસર બધું થઈ રહ્યું છે તે ખુબ નુકસાનકારક છે તમારું શું માનવું છે તમારા ગામડામાં આવું છે ખરું તમારા ગામડામાં આવું છે ખરું
હા ગમડામાં એવું છે કે ત્યાં ઘણા પ્રકારના અ ઇવેન્ટ ને એવા થાય તે તે એકબીજાને બોલાવતા છે અને ગામડામાં પણ એવો છે કે ત્યાં આપણે ટ્રાફિકની સમસ્યા સમસ્યા નડતી નથી અને સમયસર કોઈ પણ જગ્યાએ જવું હોય તો ત્યાંના રસ્તા ખુબ જ ખુલ્લા હોય છે શહેરમાં તો મે જોયું તો એક વાર સુરત ગયો હતો ત્યાં ટ્રાફિકની સમસ્યા એટલી જ છે કે એના લીધે મારે સાત મિનિટ ટ્રે ટ્રેન છૂટી ગઈ તો મને પછી રાતના અ અઢી વાગે ઘેરે ને એવું આવા પડ્યું અને જેના લીધે એ ખુબ જ જરૂરી છે કે આપણે સમયસર પહોંચવા માટે ગામડું એ ખુબ જ જરૂરી છે છે અને ગામડામાં પણ ધીરે ધીરે પબ્લિકનું પ્રમાણ ખુબ જ વધવા મળ્યું છે અને ત્યાં નાના મોટા ઘર બનાવવામાં આવે છે બે થી ત્રણ મહિના પણ મોટી મોટી બિલ્ડિંગના હોય જે પણ તે ખૂબ જરૂર સારી છે કે ત્યાંનું ડેવલપમેન્ટ પણ સારું છે અને ત્યાં હવે ધીરે ધીરે ધંધા પણ ખુબ જ સારા છેવા લાગ્યા છે
તમારી વાત એકદમ સાચી છે આપણે અત્યારે જોવા જઈએ તો ઘણા એવા અ જે અમારી સિટીમાં બિલ્ડિંગો બની રહી છે તે ઈલિગલ છે તેમાં છે ને ગેર કાયદેસર કબજો કરી લે છે બિલ્ડર્સ લોકો જમીન ઉપર અને તેઓ ગેરકાયદેસર કબજો કરીલે છે અને આપણે તો ફ્લેટ ખરીદી લઈએ છીએ આપણને ખબર નથી હોતી કે આવું બધું થઈ રહ્યું છે આપડ ફ્લેટ ખરીદી લઈએ પછી આગળ જતા જયારે સરકાર આ બધી જમીનનો અ વિકાસ કરવા માટે જયારે કાઢે છે ત્યારે તેઓને ખબર પડે છે કે આ લ જમીન તો આ લેન્ડ માર્ક બધો કાય ગેરકાયદેસર બનાવવામાં આવ્યું છે જયારે ખબર પડે છે ત્યારે આપણે તે આપણને આ જે ગાડી મકવામાં આવે છે અને આપણને ખુબ ઘણી માત્રામાં નુકસાન થાય છે આપડા પૈસા તો જાય જ છે પરંતુ બિલ્ડરો પછી હાથ ઊંચા કર છે કે તમારે બધું જોઈ લેવું જોઈએને એમાં અમારી ભૂલ નથી અને આપણે જોયું છે ઘણા બિલ્ડર એવા હોય છે કે પોતાના ફ્લેટ બનાવે છે વેચી નાખે છે અને તેઓ અ તેઓ ક કન્ટ્રીની બહાર જતા રહે છે અને તેઓને બહારની કન્ટ્રી વાળા પ્રોટેક્શન આપે છે જેથી કરીને તેઓ બચી જાય છે અને આમ આદમી તેમાં ફસાઈ જાય છે તો તે ખુબ નુકસાનકારક છે તો અમારે શું માનવું છે ગામડામાં આવું થઈ રહ્યું છે ખર
ગામડાઓમાં પણ એવું થાય છે કે મોટા મોટા જમીનદારો અ તેઓ, તેઓ આવું કરે છે કે તેઓ હડપ આપી લે છે અને ત્યાં ખેતી ને એવા કરે જેના લીધે એ ગામડામાં પણ એવું ચાલતું હતું પણ હવે ગામડાઓમાં ક અલગ સુવિધા સારું છે કે ત્યાં મિનિવે, ત્યાંની પો, પોલીસ, પોલીસ ખૂબ જ સારી છે. અને ત્યાના લીધે નાના લોકોને મગજમારી ના પડે અને તે ખેતી શાંતિ થી કરી દે છે પણ સરકારી જગ્યા છે તેઓ હડપી લે છે સરકારી તેઓ મો મોટા મોટા બિલ્ડરો પણ હવે ધીમે ધીમે એ લોકો હડપી લે છે અને અન્ય પ્રકારના બિઝ બિઝનેસને ધંધાને એવા કર્યા કરે એટલે ગામડાઓમાં પણ એવુ થોડું ઘણું તો ચાલે જ છે અને તેને રોકવામાં માટે અમે ઘણા પ્રયત્ન કરીએ છે અને તે સહે, સહેર કરતા તો થોડુંઘણ સારું તો છે જ. સહેરમાં પણ એમ તો સારું છે કેમકે તમને નોકરી ને એવું તો સારી રીતના મળી જાય અને બિઝનેસ પણ તમારો સારો થાતો સે, હશે ને?
તમારી વાત એકદમ સાચી છે સહેરોમાં રોજગારી આપણને મળી શકે પરંતુ કેવું છે આપણે હું એમાં કવા જાઉં તો અત્યારે તમે જોવા જાવ તો મારા ગામડામાં ચાલતા જ તો ને એવું ઘરે ઘરે ખાય છે એટલે એટલું મોંઘું નથી પરંતુ સમારે અહિયા સાચી વાત એની વાત હાલે શાકભાજી માર્કેટ ગયો હતો તો હ સો રૂપિયામાં પાંચસો ગ્રામ ટામેટા લાવ્યા હતો જે ખુબ મોગજત જયારે તમારા ગામડાઓમાં શાકભાજી તમને સસ્તી રીતના મળી શકે છે પરંતુ અ અમ નથી ત કે અહીં એક્સપોર્ટ ખર્ચો અને ઇમ્પોર્ટ ખર્ચો એટલો લે છે અને અહીં ના લોકો વળી વધારે છે જેથી ખૂબ મોંઘું પ્રમાણમાં વેચે છે બધું, તે ખુબ નુકસાનકારક છે અને તે દવા વાળું જ વેચે છે બધા તમે પણ જાણો છો હું પણ જાણું છું, જે અમારા માટે અને અમારા માટે ખુબ હાનિકારક છે તોય અમે જેમ તેમ રીતે લઈએ છેએ અને ખાઈએ છીએ તો તમે કહ્યું એમ રોજગારી તો અહીં છે અને પૈસા પણ ખૂબ પરંતુ ઈ ખર્ચો પણ તેટલો તેથી કરીને ગામડાનો ખર્ચો અને ગામડાની આવક એ બધું સરખું જ થઈ જાય છે. ગામડા કરતા અહી ખર્ચો વધી જાય છે એટલી વાત છે તો તમારૂ શું માનવું છે? આ બાબત
ગામડા કરતા, ગામડામાં તો ખર્ચો ખુબ જ ઓછા પ્રમાણમાં થાય છે જેના કારણે આવક ના પ્રમાણમાં ખુબ જ વધુ થાય છે. અને જે કરવું એ ખુબ જ જરૂરી છે જો સહે, સહેર, સહેર કરતા ગામડામાં ખુબ જ સસ્તું હોય છે અને ગામડામાં તો અમા ત્યાં ખેતરોને હોય છે એટલે અમે જાતે પણ ઊંગાડી લએ છીએ એટલે હાગભાજીનીને એવી ચિંતા તી નથી અને ઘણી બધી અ સુવિધાઓ પણ છે ગામડાઓમાં, સસ્ત મળે છે અને સહેર કરતા ખુબ જ સસ્તું મળે છે. પણ સહેરમાં જોયું તેમ, સહેરમાં તો ઘણી બધી વાનગીઓ મળે છે, ખાવાની, પીવાની, અને ચોકલેટ ની ડુકાન હોય છે મોલ હોય છે અને તે ખુબ જ સુંદર લાગે છે, હોટલો પણ સારી હોય છે અને જેના લીધે બધી વસ્તુઓ તરત જ મળી જાય છે, આ તે ખુબ જ જરૂરી છે કે એવું ગામડાઓમાં હોતું નથી અમારે પણ સહેરમાં ને એવું સોપિંગ કરવા માટે જવું તો પડે છે જો આપણને સહેરમાં કે અન્ય વિસ્તારમાં તો જ સુ તો જ આપણને એવું લાગસે. ચાલો, આજે આપણે પણ આગળ વાત કરીસુ.